હમ. હેલો. હલો, હા, હા, અવાજ આવે છે.
બોલો.
હમ, હા તો, આપણો ટોપિક છે આજે. હા તો, આજનો આપણ ટોપિક છે, આજે આપણે બંધારણ વિશે વાત કરવાના છીએ. તો હું સ્ટાર્ટ કરું છું. કે પ જે આ બંધારણ છે એને બનાવવાની જરૂરત પેલા તો શા માટે બનાયુ આવુ હોઉ જ શા માટે જોઈ તો એના વિશે આપણે વાત કરીએ તો કે બંધારણની ઉત્પત્તિ કઈ રીતે થઈ મતલબ બનાવવાની એને જરૂર જ શા માટે પડી એમ તો એમાં આપણે વાત કરીએ તો અ જયારે જે સમયે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, ત્યારે ભારતમાં રાજાશાહી હતી. જે ભારત જે છે એ અલગ અલગ અ જે રાજાશાહીના જે રાજ્યો હતા અ એમાં વેચાયેલું ડિવાઈડ થયેલો હતો જે એક આખું ભારત નો નોતું તો ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજ હોય જે જેવી બ્રિટનમાં પદ્ધતિ છે સંસદીય શાસન વ્યવસ્થા તો એ એવી રીતે બ્રિટને ભારત ઉપર રાજ કર્યું અને છેવટે એ જયારે ભારતને આ ભારતીયોને પા પાછું સોંપીને જતા હતા ત્યારે એ એક અ શું કેહેવાય કે આખા સંયુક્ત ભારતને અ એક સરકારની રચના કરતા ગયા અને આ રીતે અ શું કેહેવાય કે સરકાર ચલાવા માટે અ અમુક જે નિયમોની જરૂર હતી તો એના માટે આ બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણ સભાની રચના કરવામાં આવી. અને આ જે બંધારણ જે ઘડવાનો જે આ ખ્યાલ છે. એ ખ્યાલ સૌ પ્રથમ માનવેન્દ્રનાથ રૂહીને આવ્યો હતો. અ અ જે એક બ્રિટિશર હતા. તો આ રીતે પછી બંધારણ સભાની રચના થઇ છે. જેમાં ત્રણસો ને બાણું કે અઠ્ઠાણું એ એટલા અરાઉન્ડ ત્રણસો સાડી ત્રણસો ચારસો જેવા લોકો હોય છે. અ જેના દ્વારા અ બધા જ પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ કરી અને એક જે મોટું બંધારણ જે છે એ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસ ની અંદર એટલી બધી લાંબી પ્રોસેસ પછી જે એક લેખિત બંધારણ તૈયાર કરવામાં આવે છે તો તમારું શું કેવું છે.
બિલકુલ તમે જેમ વાત ઉપર પ્રકાશ પાડ્યો કે બંધારણ આપણે શા માટે જરૂરી છે એમ તો બંધારણ એક કહી શકાય કે એક અભિન્ન અંગ કહી શકાય કેમ કે બંધારણ ઘડવા પાછળનું કારણ જ એ હતું કેમકે દેશ મોટો ચલાવવો એ એમના માટે ઘણા બધા એવા નીતિ નિયમો છે. એ ખુબ જ ચોક્કસ રીતે નક્કી કરવા ખૂબ જ જરૂરી હતા. એટલે દરેક દેશને ચલાવવા માટે ઘણા બધા વ્યક્તિઓની જરૂર પડતી પડતી હોય છે. એટલે દરેક હોદ્દાની પણ જરૂર પડતી હોય છે. એટલે ધીમે ધીમે ઘણાં બધાં એવા મહાન પુરુષો છે. જેમ કે, વાત કરીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે સરદાર પટેલ છે. તો ઘણા બધા એવા મોટા અ જે અ મોટા મોટા જે વ્યક્તિઓ છે, મહાનુભાવો છે
તો વડીલો છે, તો એના મંત મંતવ્યો પ્રમાણે દરેક વ્યક્તિ એ છે તે પોત તાની અ યાદશક્તિ પ્રમાણે અને પોતાની બુદ્ધિ પ્રમાણે દરેક તે વસ્તુ ઉપર ખુબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ત્યારબાદ અ દરેક વ્યક્તિ એ છે તે એ વસ્તુ ઉપર એક વિચાર કરી અને એક બંધારણ જે ઘડવાની છે એ શરૂઆત કરી હતી એમ, અટલે પછી ધીમે ધીમે બંધારણમાં ઘણા બધા એવા નિતિનિયમો એ લોકોની જે સમસ્યા છે તો એ પેલા દરેક અ જે મહાનુભાવો છે. તો એ દરેક મહાનુભાવે અ જે લોકોની જે સમસ્યા છે, શું સમસ્યા છે? એનું નિરાકરણ શું છે? વધારેક સમસ્ તો એણે પેલા નોટિસ કરી હશે, ત્યારબાદ પછી ધીમે ધીમે એના રિલેટેડ જ બંધારણમાં ઘણા બધા એવા નિયમો છે, તેની લખવાની શરૂઆત કરવામાં આવી હ એટલે કેવાયને કે સર્વપ્રથમ તમે જેમ વાત કરી કે બંધારણ જે રચવા રચવાનો જે વિચાર છે એ કંઈક મનમોહનસિંહ જેવા વ્યક્તિ છે રામસિંહ એમને પણ ખુબ જ સરસ રીતે વિચાર આવેલો હતો. એટલે ત્યારબાદ પછી આપડા બંધારણના જે ઘડવૈયા હતા, જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહી શકાય કે જેણે આ વસ્તુને એક પ્રકારે કહી શકાય કે એક ખુબ જ સારી રીતે વસ્તુને બનાવી છે અને સાકાર કરી છે એટલે દરેક વ્યક્ તે એમાં ખુબ જ જોડાયા અને ધીમે ધીમે બંધારણ જે સભા છે એને રચવાની જે શરૂઆત છે એટલે ચાલુ કરી કે ધીમે ધીમે ઘણાં બધાં તમે જેમ વાત કરી કે ભાઈ બંધારણને અ રચવા માટે બે વર્ષ અગ્યાર મહિના અને અઢાર અ દિવસ જેટલું જે પણ જે સમય ગાળો છે, તે લાગ્યો હતો એટલે એ પણ કહી શકાય. કેમ કે એ સમયમાં બંધારણને રચવા માટે અ ઘણો બધો એવો ખર્ચો થયો હતો એટલે એ સમયમાં બંધારણને રચવા માટે આઈ થીક અ મને ખ્યાલ છે ત્યાં હુંધી ચોસઠ લાખ જેટલો ખર્ચો બંધારણને રચવા માટે થયો હતો. એટલે એ પણ એક કહી શકાય કે ખુબ જ મોટી અમાઉન્ટ કહી શકાય. કેમકે, એ સમયમાં ચોસઠ લાખ રૂપિયા અત્યારે તો તમે જુઓ તો એ ખુબ જ અ નહિવત્ અમાવત અ અમાઉન્ટ કહી શકાય છે. કેમકે, સમયની સાથે સાથે લોકોની આવક અને
આપણા દેશની જે જી ડી પી છે ધીમે ધીમે ગ્રોથ થતી હોય છે જેના માધ્યમથી દરેક લોકો છે પોતાની આવકની સાથે સાથે દેશનો વિકાસ પણ જરૂરી છે. એટલે દરેક લોકો છે એના ઉપર ખુબ જ આગળ વધ્યા છે અને ધીમે ધીમે પછી અમુક ભારતની અંદર રહેલા અમુક રાજ્યો છે તે અ પોતે એક સાથે એક સંઘ બનાવવા અથવા તો સાર્વભૌમ અથવા બંધુતાની જે ભાવના છે એ ટકાવી રાખ વા માટે ઘણા એક બે થી ત્રણ દેશ એવા બેવા રાજ્યો હતા કે જે પોતે પોતાની રીતે સ્વતંત્ર રહેેવા માટે ખુબ જ તત્પર હતા તો એના વિશે તમે શું કેશો?
હ હા બરોબર છે તો એમાં એવું હતું. કે જારે બંધારણની રચના કરવાની હતી ત્યારે જે મેં તમને પેલા કીધું એમ કે જેમ ભારત અલગ અલગ પ્રાંતોમાં વિભાજીત થયેલુ હતું અલગ અલગ દેશી રજવાડાઓમાં વિભાજીત થયેલું હતું. તો ત્યારે અ ડાયરેક્ટ તો શું કેવાય કે ભારતને એક ના કરી શકાય એ બધા રાજાઓની સંમતિ લેવી પડે તો જ્યારે સહમતી લેવાનું કાર્ય જે એવડું મોટું જે ભવ્ય કાર્ય હતું કારણ કે કોઈ પોતાનું રાજ્ય આમન આમ તો આપી ન દે. એટલે જે આ જે કાર્ય હતું તે સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યું હતું કારણ કે બધા નું માનવું એવું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ જ એક માત્ર અ એવી વ્યક્તિ જે છે કે જે રાજાઓને ગમે એમ કરી મનાવી અને સમજાવી બેહેલાવી ફુસલાવી કે પછી કોઈ ફોજદારી એ અ શું કેહેવાય કે વાપરી અને આ મતલબમાં આ જે આમાં આ જે વસ્તુ જે છે આમાં આરામથી જોડી શકશે એમ. તો એના માટે સરદાર વલ્લભભાઈ પટેલની પસંદગી કરવામાં આવે છે. અને એમાં મેં તો એવું સાંભળ્યું છે કે પછી તે સૌ પ્રથમ જે આ આજે પહેલ છે એમાં સૌ પ્રથમ જોડાના જોવડાઈન જોડાવનારું જે સ્ટેટ હતું તે ભાવનગર સ્ટેટ હતું જેમાં કૃષ્ણ કુમાર સિંહજીનો રાજ હતો તે સમયે જે આ આ આઝાદીનો જે બંધારણ સભા સમયનો જે સમય જે આ છે તે સમયે કૃષ્ણ કુમાર સિંહજીનું રાજ હતું ભાવનગરમાં ત્યારે તેમણે અ સૌ પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેમણે સામેથી પોતાનું જે આખું રાજ્ય છે એને ભારતના ભધા માટે દા દાન કરી દીધું હતું તેમાં અઢારસો જેટલા તો ગામડા હતા એવડું મોટું એક આખું સ્ટેટ હતું. જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી છે એમનું તો પછી એમાં થાય છે એવું કે ધીમે ધીમે અ બધાય રાજ્યો જે હતા સ્ટેટ હતા. જે દેશી રજવાડા હતા એમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની જે ટુકડી હોય છે એ જાય છે. રાજાને સમજાવે છે અને અ કોઈને કોઈ રીતે મતલબ માં એને દર અ વાર્ષિક અ નાણાં ચૂકવવાનું નાણાં ચૂકવવાનું વચન આપી અને એ રીતે કરી અને કોઈ આમનેમ દાનમાં આપી દે છે એ રીતે કરી અને આ બધા રાજ્યોને મનાવે છે. અને જેમાં બને છે એવું કે જે ગુજરાત આપ પડું અ હોય છે. એમાંનું એક જે જુનાગઢ સ્ટેટ છે. ત્યાં એક મુસ્લિમ સુબાનું રાજ હતું. અને જે સુબાનો પ્રધાન હતો તે પોતે પાકિસ્તાનની પાકિસ્તાન થી હતો, બિલોંગ કરતો હતો. તો એ અને એક બીજું છે હૈદરાબાદ સ્ટેટ જે દક્ષિણમાં આવેલું છે. તો જ્યાં બે સ્ટેટ હતા. અ અને કાશ્મીર. જ્યાં ત્રણ સ્ટેટ હતા. એમણે શું કેહેવાય કે ભારત સાથે જોડાવાની ના પાડી દીધી હતી. પછી સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ એના પર આ બીજી બધી કાર્યવાહી કરી અને જે ગમે તે રીતે કરી અને એમને સાથે જ એમને પણ છેલ્લે સાથે જોડી રે છે. તો તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ, તમે જેમ વાત કરી કે ઘણી બધી એવી વસ્તુ તું છે કે જે અ બંધારણમાં ખુબ જ જાણવા જેવી છે. અને દરેક વ્યક્તિ આજથી જ એવો સંકલ્પ કરવો જોઈએ કે બંધારણ લોકો એ સમજવું જોઈએ અને તેના માટેના જે નીતિ નિયમો છે. જોને ખબર હશે તો આવનારા ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં એ વ્યક્તિ છે કશે પણ ક્યાંય પણ છે તે ગભરાશે નહી. તો પાછા મળીશું આપણે એક નવી શરૂઆત સાથે.
બરોબર છે.